હવે જય શ્રી કૃષ્ણ કે છો મજામાં ને
જય શ્રી કૃષ્ણ હા એકદમ મજામાં છું તમે કેમ છો તમારા ઘરે બધા મજામાં
હા બધા મજામાં તમારે ક્યા કેવુ છે?
અમારા ઘરે તો એકદમ મજામાં છે ને ખુબ સારી રીતે રહી છે આજકાલ તમે જાણી રહ્યા છો કારણ કેદણ કારણે ગામડા અમાં ખૂબ ગરમી પહેલા જેવી હતી એટલે પહેલા ખૂબ એ ગરમી નથી લાગતી પરંતુ આજકાલના આધુનિક યુગમાં ખૂબ ગરમી વધી રહી છે અને બહાર પણ જવાનું ખૂબ મુશ્કેલ પડી રહ્યું છે તમારા શહેરમાં કેવું છે તમારા શહેરમાં ગરમી લાગે છે કે પછી તમારા શહેર એકદમ શાંત કે પછ ઠંડુ જેવું છે
હા અમારા શહેરમાં ખુબ જ એવું ગરમીનું પ્રમાણ વધ્યું પ્રદુષણના પ્રમાણ ખુબ જ વધી રહ્યું છે તેના લીધે ખુબ જ વધી રહ્યું છે અને તેના લીધે અન્ય પ્રદુષણ પણ રોગચળો અને અન્ય બુ પણ ખુબ જ વધી રહ્યું છે તેથી દવા પર એવું એવું લાગે છે તમારે ત્યાં કેવું છે
અમારા ગામડામાં તો પેલા એવી સારી એવી ઠંડક રહેતી હતી અને ખુબ બધા લોકો રાતના પહેલવા નીકળતા અને રાતના થોડું ઓછું ગરમી લાગે છે પરંતુ રાતના પણ એવી ગરમી વધી રહી છે જેને કારણે જોવાનું મુશ્કેલ પડી રહ્યું છે એટલે કે બહ તો નથી પરંતુ પહેલા જે ઠંડક રહેતી ગામડાઓમાં તેવી હમણાં રહેતી નથી કારણ કે તમારા શહેરોમાં બા ઘણા બધા ઉદ્યોગો આવી જાય છે જેના કારણે તમારા શહેર એટલે આ ઉદ્યોગોમાં ઘણા બધા પ્રોડ્યુસન એટલે કે ત્યાં બરોબર જે કામ કરતું કારખાના જે પણ માલ મા ક જે બનતું હોય જેના કારણે આવું વેસ્ટેજ માલ ન પછી નીકાલ આવી ઘણી બધી હા નદીઓ કે પછી હવે ટાલા નાના નાના ગામડામાં ફેંકી દે છે મોટા શહેરના જે પણ કામ કરતા લોકો આવી બધી જગ્યાએ કચરો નિકાલ કરે છે જેથી કરી ગામડાઓને ખૂબ એવો અસર કરે છે અને ગામડાઓમાં બધા પાણીમાં પાણી જેમ કે આવી નદીઓના કારણે કે તળાવ રાખે છે કે ના નાના નદીઓમાં તેઓ પોતાનું પાણી પી છે અને તેમાં જીવન થોડું નીકળે છે તો એ તે જ એ લોકો પાણી પી છે એટલે કે ગામડામાં તો બોરની એવી સમસ્યા હોય છે પરંતુ આ ગામડાઓમાં બધા આવી નદીઓનું પાણી ખૂબ વધારે ઇસ્તેમાલ કરે છે નહવામાં કે પછી અ્ય કપડાં ધોવામાં જેથી કરી તે કપડાં ધોય છે તેઓ પાણી તો ખૂબ ગંડું હોય છે જેના કારણે તેમને પછી ઘણા બધા રોગ એટલે રોગો થાય છે જેથી કરીને આવું શહેરોમાં બધા ઘણા બધા ઉદ્યોગો હોવાથી તેમનો કચરો નિકાલ ગામડા વિસ્તારોમાં અથવા મોટા મોટી એટલે નદીઓમાં નિકાલ કરે છે જેના કારણે પ્રદુષણનું પ્રમાણ ખુબ વધી રહ્યું છે હ તમારા શહેરમાં કેવું છે તમારા શહેરમાં તો, તમને ગરમી તો લાગતી જ હ પરંતુ તમારા, શહેરના આજુબાજુ પ્રદુષણનું પ્રમાણ કેવું છે ઓછું છે કે પછી વધારે છે?
હા અમારા શહેરમાં પ્રદુષણનું પ્રમાણ, એમ તો થોડુંક જાળવાઈ રહ્યું છે, અમારે બાજુમાં જ એક નદી જાય છે, તેમાં લોકો આ ગંદા પાણી નાહવા માટે કે, કપડા ધોવા માટે કે. તેઓ કચરો રાખે છે પોતાના ઘેરનો કચરો પણ પ્રદુષનનું પ્રમાણ, ખુબ જ વધી ગયું છે અને તેના લીધે અમે સરકાર શ્રીને અરજી કરી કે, તેઓ નદી સ્વચ્છ રાખે અને અન્ય વસ્તુઓ પણ કરે અને તેથી શહેરમાં સ્વચ સતા જળવારે, અને અમે કંપનીઓને પણ કહે છે કે પ્રદુષણ વધુ ન થાયથી ગરમીનું ખુબ જ વધી ગયું છે એટલે અમારે ત્યાં ગરમીનું પ્રમાણ ખુબ જ વધી ગયું છે તમારે ત્યાં ગરમીનું પ્રમાણ કેવુંગ છે?
અમારે અ તમને જણાવ્યું પ્રમાણે કીધું ખરું કે પેલા જેટલું હતું, એટલે કે પેલા જેટલી ઠંડક હતી તે હમણાં નથી રતી, એ તમને જણાવ્યું કે તમારે એટલે શહેરોમાં બધા ઘણા ઉદ્યોગો આવવાથી, ગામડાઓમાં ઘણી બધી પ્રદુષણ એટલે ફેલાય છે કારણ કે. સાબ મોટા શહેરના એટલે મોટા શહેરમાં બધા ઉદ્યોગોમાં કામ ચાલતા જેના કારણે બધા, જે પણ ગંડુ પાણી નીકળ્યું ગંદો કચરો નીકળ્યો ગંડો કાચો મલ ન વેસ્ત વ તે, આ નાના શહેરોમાં કે પછી પણ નદીઓમાં ફેંકી દઈ છે, કે પછી ગામડાના લોકો ખુબ અસર કરે છે અને ગામડાના લોકોને. ગામડા લોકો ત્યા એ ગામડાના લોકો બીમાર પડે છે અને રોગચાળો ફેરાય છે, જેથી કરીને ગામડાના લોકોએ વધુ ગંભીર પરિસ્થિતિથી ગુજરવું પડે છે, આથી તમે જે શહેરમાં રહેતા છો તમા શહેરમાં ઉદ્યોગનું પ્રમાણ કેટલું છે એમ વધારે છે, કે પછી એ લિમિટેડ ઉદ્યોગો ચાલતા છે?
અમારા શહેરમાં ઉદ્યોગ નું પ્રમાણ ખુબ જ વધી ગયું છે, તેના લીધે તાપમાનમાં આહવામાં, અને આજુબાજુના વિસ્તારમાં પણ, ગરમી ના પ્રમાણ અને જાડવાઓ ખુબ જ વધી ગયા છે, અને તેના લીધે વૃક્ષ રોપણ કરવાનું ખૂબ જ જરૂરી છે એટલે સરકારશ્રીને અમે વિનંતી, કરી અને અમે જાતે પણ ખૂબ જ જાળવા રોપીએ છે, છેએ અને તેના લીધે અ થોડીક એમ ગરમીમાં રાહત મળી છે. તમારે ત્યાં વૃક્ષ રોપણને એવું કરે કે નહી કરે?
અમારા ત્યાં તો ગામ ગામડામાં તમે જાણો છો ગામડામાં તો ઘણા બધા લોકોની એ જમીન હોય એ આંબાવાળી હોય છે એટલે, વૃક્ષો તો ખુબ વધારે છે અને, અમારા ગામના જે પણ સરપંચ છે તે ખુબ, એટલે કે વૃક્ષો આરેક મહિ એટલે કે થોડા થોડા મહિને રોપે છે, કારણ કેવા ખુલ્લા વિસ્તારોમાં જે સરકારી જમીન હોય છે ત્યાં, આવા છોડવા એટલે કે જે સરકારી જમીનમાં જે છોડવા આવડા એ ખૂબ વાવે છે અને, તેમને પાણીની સુવિધા પણ સારી મળી રહે આપે છે, અને ખુબ સારી રીતે મોટા કરે છે અને અમારા ગામના, સરપંચ છે તે ખુબ જાગૃત છે પ્રદુષણ ના કારણે અમારા ગામમાં એટલું બધું પ્રદુષણ તો નથી થતું, પરંતુ જે તમને કીધું કે બધા ગમે ત્યાં કચરો નાખી રહે છે જેના કારણે અ ગામને, એવી ઘણી બધી પરિસ્થિતિ ગુજરવું પડે છે અમે. ઘણી બધી જગ્યા એટલે અરજી પણ કરી મહાનગરપાલિકા નગરપાલિકામાં કે પછી, કે જે શહેરમાં જે પેલા લાગતા છે કચરો અમારા ગામમાં, કે તે લોકો ના નાખ્યા અને આવી બધી જ્યાં આવી જગ્યા, હોય પરફેક્ટ ત્યાં નાખ્યા અને કચરોનો સારી રીતે નિકાલ કરો. હવે ગમે ત્યાં કચરો નાખવાથી પ્રદુષણ પણ ખુબ વધારે ફેલાય છે, અને બધા અમારા ગામના લોકો પણ ખુબ બીમાર પડશે અમે અરજી આપી હતી, અને થોડોક સમય થયો છે ને થોડાક ટાઈમથી એ લોકો કચરો, જ્યાં નાખતા હતા અમારા ગામમાં ત્યાં નાખતા નથી અને સારી રીતે તો એ લોકો બીજી જગ્યા નિકાલ કરે છે ત્યાંથી જેથી કોઈને પણ આવી સમસ્યાથી ગુજરવું પડતું નથી હ આથી કરીને
તમારી વાત સાચી છે કે અમારે ત્યાં પણ ટ્રાફિકની સમસ્યા પણ ખુબ વધી ગઈ છે તેના લીધે આ ગાડીઓનો ધુમાડો એવો બંધ રહે એટલે ચાલુ રહે એટલે પ્રદુષણ ખુબ જ આવે છે ટ્રાફિક ના કારણે પણ ગરમીને પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે રસ્તાઓ નવા નવા બને છે કન્સ્ટ્રક્શન ના કામ નવા નવા થાય છે અને તેના લીધે પણ પ્રદુષણ ખુબ જ વધે છે એથી અમે થોડોક સમસ્યા નિકાલવાળું થોડક પ્રયત્ન કરીએ છેીએ એટલે ગરમીનું પ્રમાણ કે આ તે વધી નહીિ અને તેના લીધે લોકોને તકલીફ થાય નહી તમારે ત્યાં કઈ એવી સમસ્યા હોય
હારી ગામડાઓમાં તો એટલે કે બધા એટલે કે તમે કીધું કે વાહનોના કારણે પણ પ્રદુષણ ખુબ વધી રહ્યું છે કારણ કે વાહનોમાં જો પીયુસી આપણે ન કર તો જેના કારણે ધુમાણ ખુબ વધારે નીકળે છે જેથી કરીને એટલે પર્યાવરણ અસર કરે છે અને તે હવામાનમાં ભળે છે અને તે ધુમાડય તે તેમાં કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ ખુબ વધી જાય છે જેના કારણે જેના આ વાતાવરણ આખું ગરમ થઈ જાય છે જેથી કરીને આપણે તે આ ગરમી સહન કરી શકતા નથી આથી આપણે જો વાતાવરણને શુદ્ધ બનાવ જોએ જોઈએ બનાવું જોઈએ અને કાર્બન ડાયોક્સાઇડનુંું પ્રમાણ ખૂબ ઓછું કરવું જોઈએ એટલે ઓછું હોવું જોઈએ અને વાતાવરણમાં હવામાનમાં ઓક્સિજનનું પ્રમાણ ખુબ વધારવું જોઈએ જેથી કરીને આપણે ગામડાઓમાં કે તમારા શહેરોમાં પણ આવા ગમે એટલે થોડી થેર જગ્યાએ રણ કરવું ખૂબ જરૂરી છે જેના કારણે ઓક્સિજનનું પ્રમાણ ખુબ વધે અને બધા લોકોને સારી સ્વસ્થ હવા મળી રહે કારણકે જો આપડે આવું વાહનો ગમે તે નીકળતો ધુમાડો જેના કારણે હવામાન ખુબ અસર કરે છે અને તે ધુમાડો આપણા શરીરમાં જઈએ આપણે સ્વાસ્થ લઈએ તે આપણા શરીર માટે ખૂબ હાનિકારક છે અને આપણને પણ ગંભીર બીમારીઓ થઈ જાય છે આથી કરીને આપણે જો વાહન લઈએ છે તો આપણે તેમાં એવું એટલે આપણે સાવચેતી રાખવી જોઈએ કે આપડું વાહનમાં અલગ પી કરવું ખુબ જરૂરી છે જેથી કરીને વાહન માંથી ગમે એટ ધુમાડા નીકળતો નથીના જોવું ખુબ જોઈએ આથી તમારા શહેરો માટે આવે એટ શહેરો માટે પીયુસી કરવું ખુબ જરૂરી છે કારણ કે શહેરોમાં પોલીસો પકડે જ છે કારણ કે આવો પીયુસી ન કરાવે તો એ તો બરાબર જ ને
હા અમારા શહેરમાં તો જગ એક જગ્યા પીુસ નું સ્પેશિયલ સેન્ટર જ છે કે પ પોલીસ વાળા પકડે ત્યારે પણ પીયુસી માંગે નહી તો તેઓ ગાડીને નહી ફરવા દે અને ગાડીઓ જપ્ત કરી લે પોલીસ સ્ટેશન મૂકી રાખે અને કેટલાક લોકોને અરે પકડ્યા છે કે તેઓ પીયુસી નહી કરે કેટલા વરહની ગાડીઓ પણ વાપર્યા કરે એના લીધે પ્રદુષણ ના પ્રમાણ ખુબ જ વધી જાય છે એટલે અમારેં પીયુસી ફરજિયાત છે અમારે અહં એક ટોલ નાકો છે ત્યાં પીયુસી ચેક કરવામાં જ આવે છે નહી તો તેઓ પીયુસી નહી રહે તો ફાઈન આપે બે ત્રણ ત્રણ હજાર ના એટલે અ ખુબ એવી સખત કાયદો છે તમારે ત્યાં કેવ છે
અ ગામડાના લોકો તો તમે જાણો જ છો કે અમુક નો સી પીઓસી બાકી જ હોય છે અને ત્યાં શહેરોમાં એટ ફરવા માટે જાય ત્યાં એ લોકોને પકડે છે એ તો બરાબર જ છે પણ હું તો જે પણ એટલે ગાડી લીધી છે તે પેલા પીઓસી કરાવું અને લાયસન્સ પણ કરાવું છે જેથી કરીને કોઈ પણ હવા રોકે નહી, અને સારી રીતે એને વટાઈ શકું. આથી, પર્યાવરણને પણ સ્વસ્થ રાખી શકુ. કારણ કે, પીયુસીને કારણે વાહન ખુબ સારી રીતે ચાલે છે. અને બરાબર. ર આપડે વાતાવરણ પણ, સારી રીતે આપડે, આપડે એને સપોર્ટ કરી શકીએ છે. આથી, પર્યાવરણને પ્રદુષિત કરવા અટકાવવું ખુબ જરૂરી છે અને આપડું સારું જીવન ટકે તે માટે આપડે તો પર્યાવરણને પ્રદુષણ કરવા અટકાવવું ખુબ જરૂરી છે, એટલે બરાબર ને
હા, એ વાત બરાબર છે કે પર્યાવરણ ને સ્વચ્છ રાખવું જોઈએ, તેથી, આપણને જળવાઈ રેહ. હ, ચાલો, કેમ છો, મજા મલીયે.
હા, હારૂ મલીએ મલીએ.